કેમ છે. આજે શું કરી રહી હતી.
શાળી જ થુ, આજે ઘરનું કામ પોળું ગડીને થોડું વાંચન કરતી હતી. તી તું શું કરજી હરી.
હું પણ ઘરના ગામમાં વ્યસ્ત હતી. પછી થોડા સમય છોડીને પાણી આપતી હતી. મને છોડો છેેરવાનો ઘણો શોખ છે.
બહુ સ સરસ રાખવાથી મને શાંતિ મળે છે. તો ઘરે કેટલા છોડે
હ, ઘણા બધા છે ફૂલવારા ઔષધીય અને શોભાના છોડ પણ છે દરેક છોડની જરૂરિયાત
સાચી વાત મને પણ ફૂલ વાળા છોડ બહુ ગમે છે ખાસ કરીને સુગંધિત ફૂલ ખીલે ને ત્યારે આખું વાતાવરણ સુંદર બની જતું હોય છે હા તું બરાબર કહે છે કુદરતની નજીક રહેવાથી મન પ્રસન્ન રહે છે મારા ઘરની બાજુમાં પણ એક નાનો બગીચો છે હા ખાસ કરીને જયારે હળવો પવન ફૂકાતો હોય ત્યાં ઘણા લોકો ફરવા પણ આવે છે ખૂબ જરૂરી છે ખરેખર શરીર અને મન બંને માટે તે લાભદાયક હોય છે હું પણ રોજ થોડો સમય ચાલવાનો પ્રયત્ન કરું છું સારી વાત છે સતત છે હા હા અને નિયમ સાથે સારા ખોરાક પણ જરૂરી છે આ તો ઘણા લોકો બહાર ખાવાનું ઘરે પસંદ કરતા હોય છે
એ સાજું છે પરંતુ ઘણું તાજું ભોજન વધારે સારું રહે છે તેમાં સ્વાદ પણ હોય છે અને પૌષ્ટિક
તારી વાત સાંભળીને મને એક વિચાર આવ્યો શું ઘણા બગીચામાં પ્રયાસ કર્યો છે
હા થોડો પ્રયાસ કર્યો છે મારા ઘરે મરચાં ટામેટા અને મેથી ઉગાડેલી છે પોતાના હાથથી ઉગાડેલી વસ્તુઓનો આનંદ જ કઈ અલગ હોય છે બહુ સરસ વાત છે
ફૂલ આવે કે નાના ફળ દેખાય ને ત્યારે કેટલી એ ખુશી થાય
ખરેખર રોજ સવારે ઉઠીને પહેલા છોડ ને જોવાની આદત પડી ગઈ છે કોઈ છોડ કેટલો વધ્યો છે એ જોવું મને ગમે છે
મને પણ કઈ પણ, આવું કઈ કરવાની ઈચ્છા થાય છે, પણ શરૂઆતમાં ક્યાંથી કરવી એ સમજાયુ નથ
સરૂઆત માતે બહુ મોતી જગ્યા જોઈ નથી. થોડા કુંડા, અને સારી મોટી માટી હોય ને, તો કામ થઈ જાય. ધીમે ધીમે અનુભવ પણ વધતો જાય છે.
એ હિંમત આવે છે, ઘણી વખલ લોકો વિચારે છે કે બધું સંપૂર્ણ આવત્વુ જોઈએ પછી સરૂઆત કરવી જોઈએ.
પરંતુ નવી વસ્તુ સીખવાની સરૂઆત નાના પગલાથી તો થાય છે. ભૂલોમાં પણ વધુ સીખવાનું મલે છે. છે.
તેં યાદ છે? કે જયારે મેં પહેલી વાર ભરતકામ સીખવાનું સ
ભણવા કરતા તો
સરૂ કર્યું હતું ને તે ઘણા તાકા બગડી જતા હતા.
આભાર તમારો! ધીરજ રાખવાથી ધીમે ધીમે કુશળતા આવી જ જાય છે. કોઈ પણ કલા માટે સતત અભ્યાસ જરૂરી જ હોય છે.
મન લાગે છે કે દરેક વ્યક્તિ પાસે કોઈને કોઈ ખાસ આવડત હોય છે. ફક્ત તેને ઓળખવાની જરૂર હોય છે.
હા, અને ઘની વાર પરિવાર અને મિત્રના પ્રોત્સાહનથી પન આત્મવિશ્વાસ વધી જતો તો હોય છે.
બરાબર. જોયું
તારા ઘરે બધા લોકોને બગીચાનો સોખ છે કે માત્ર તને જ છે? એ તો આનનની વાત છે! જયારે આખો પરિવાર કોઈ શારી પ્રવૃતિમાં જોડાય છે ને ત્યારે વાતાવરણ પણ ખુશનુમાં બની જતું હોય છે.
હા, અને એથી બારકોને પન કુદરત પ્રત્યે પ્રેમ અને જવાબદારીની સમજ મરે છે.
તે વાત નીકરી, રી છે, તો મને એક રસપ્રદ અનુવાદ આવ્યો છે. અરે વાહ! કયો અનુભવ મને પણ સાંભરવાની ઉત્સુકતા થઈ ગઈ. પર, પડોશમાં એક નાનો છોકરો રહે છે. થોડાક સમય પેલા તેને એક ના કડો છોડ વાવ વી વધુ
શરૂઆતમાં તો તે તેજ રોજ દોડીને જોઈને કે છો કેટલો મોટા થયો છે. થોડા દિવસ પછી તેને લાગવા લાગ્યું.
ઓડુ બહુ ધીમે વધી રહ્યો હતો તે વારંવાર
કેવો છે તે વારંવાર કહેતો હતો કે આટલી મહેનત છતાં છોડ મોતો કેમ નથી થતો?
મારો કયો તત તરત જ પરિણામ જોવાની ટેવ હોય છે. તેમને રાહ જોવાનું શીખવું પન જોઈએ ને. હા પછી તેની દાડીએ સમજાવ્યું કે કુદરત પોતાની
મે તેને સમજાયું કે કુદ
એતો થાય છે.
જે કામ થોડું પરિવર્તન થાય છે. બરાબર થોડા અઠવાડિયા પછી જયારે છોડમાં નવા પાન આવ્યા છે ત્યારે તે છોકરાનીુ. પછી જોવા જેવી જ હતી હા.
હવે નાની નાની ખુશીઓ તો જીવનને સુંદર બનાવે છે
તમે લોકો ખૂબ વ્યસ્ત થઈ ગયા છે તેથી હવે સરળ ખુશીઓના આનંદ તેના
સાચો છે. ઘણી વખત આપણે મોટી મોટી વાતોમાં પણ એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે રોજિંદા જીવનની સુંદર સ ન પણ ધ્યાનમાં જ લેતા નથી. સારી વાતો છે.
તો સવાર પક્ષીઓનો કર સંભળવાનો બહુ ગમે છે એ જે દિવસની શરૂઆત ખુબ સારી લાગ છે.
મારા ઘરે પાસ સવારે અનેક પક્ષીઓ આવે છે ક્યારેકું હું થોડુક
છે જા. છા રહી છે દરેક પક્ષીની બોલવાની રીત અને સ્વભાવ અલગ. અલગ હોય છે. મને તો વરસાદની ઋતુ પણ બહુ ગમે છે ભીની માટી ની સુગંધ મને પ્રસન્ન કરી દે છે. પરંતુ સાથે સાથે પાણીનો યોગ્ય ઉપયોગ અને સંરક્ષણ હોય છે.
એકદમ સાચું પાણી ન મહત્વ સમજવું ખૂબ જરૂરી છે કારણ કે તેના વગર જીવન શક્ય જ નથી.
પાણીની બચત મા લોકો ઘરમાં ક કઈ આવી શકે એ વિષ
હા પાણીની બચત. વિશે લોકોમાં જાગૃતિ આવવી ખૂબ જરૂરી છે ઘણી વખત આપણે અચાનતા જ ગુનું પાણી બગાડી દઈએ છીએ. સાચું છે.
રાખે છે કે. નર ખાલી ન રહે નાની નાની આદત એન
અમે પણ કપડા ધોતા અને વાસણ સાફ કરતા પાણીનો યોગ્ય ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીએ છે પહેલા જેટલું ધ્યાન ન હતું રહેતું
પણ વધતી હોય છે.
હા અને બાળકો પણ બાળપણથી આ વા તો શીખવવી જોઈએ તો તો તેઓ જોએ છે અને એ શીખે છે મને યાદ છે
અમને વૃક્ષારોપણ
છે સમજાવો તે કદાચ એટલું મહત્વ તુ સમજાતું ન હતું પરંતુ હવે સમજાય છે કે વૃક્ષો કેટલા જરૂરી હોય છે.
વૃક્ષો વગરનુ જીવન સાંભળવું પણ મુશ્કેલ છે હવા શુદ્ધ રાખવામાં ને પર્યાવરણ સંતુલત રાખવામાં તેમનો મોટો ફારો છે.
અને ગરમી પણ દિવસે દિવસે વધ એ રહે છે શહેરોમાં તો ખાસ બહુ તાપ લાગતો હોય છે
કારણ કે ખુલ્લી જગ્યા અને વૃક્ષ તો ઓછા થતા જાય છે લોકો વિકાસ તો કરે છે પરંતુ કુદરતનુ સંતુલન જાળવું પણ એટલું જ જરૂરી છે. સાચી વાત મારા દાદા કેતા હતા
દાદા કહેતા હતા કે પહેલા લોકો સાંજે ઘરને બહાર બેસી ને વાતો કરતા હતા અને આપડા ઘરે
હવે તો મોતા ભાગના લોકો સમયના મોતા ભાગે ઘરની અંદર કે સાધનો સાથે જ પ્રસાર કરે છે.
હા
ક્યારેક પોતાના આસપાસ ના લોકો.
પોતાના આસપાસના લોકો માટે સમય કાઢવો પણ જરૂરી હોય છે. પરિવાર સાથે બેસીને વાત કરવા થી તીવન હળવું થાય છે, દરેક પોતાના અનુભવ અને વિચાર શેર કરવાની તક મરે છે. મને સંયુક્ત પ એ વાતો સાંભળીને ગમે છે.
પેલા
બધા સાથે રહેવાથી સંબંધોમાં વધુ નજીકતા રહેતી હશે. હા વડીલો નો અનુભવ અને બાળકોની ખુશીઓથી તો ઘર જીવંત લાગતું હોય છે, વડીલો પાસેથી ઘણી વાતો શીખવા મળે છે, તેમના અનુભવ નું મૂલ્ય ઘણું મોટું હોય છે. એકદમ સાચું ઘણી વખત તેમની સરસ સહાય પણ મુશ્કેલીનો સારો ઉકેલ આપી દે છે. મને તો મારી દાદી પાસેથી રસોઈ અને ઘરગથ્થુ વિચાર વિશે ઘણી વાતો શીખવા.
અરે વાહ! ઘરગથ્થુ ઉપચાર વિશે મને પણ રસ છે, તારી દાદી કઈ કંઈ રસપ્રદ વાતો કહે છે, મારી દાદી હંમેશા કહે છે,
કહે છે, કે સ્વસ્થ જીવનમાં તો દવા પર આધાર રાખવો પૂરતો નથી હોતો તો સા તારી જીવનશૈલી પણ એટલી જ જરૂરી હોય છે.
એકદમ સાચી વાત છે.
એકદમ સાચી વાત